હલો. હલો.
હેલો.
જશ કૃષ્ણ.
હલો.
જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ કેમ
બસ મજામાં, તમે કેમ છો?
હા, હું પણ મજામાં છું.
કેમ છે બધા લોકો?
બસ ઘરે પણ બધા મજામાં છે, આજ વેકેશન પતાવી ને આવીને હવે સાફ સફાઈ નુ કાર્યક્રમ ચાલે છે ઘરમાં, તમારે?
હા, ઈજ હોય આપડે તો જો વેકેશન પંદર દિવસ વીસ દિવસ કે મહિનો જે ગયા હોય તે આવીને આપડે ઘરની સાફ સફાઈ કરવી જ પડે, આપડા ઘરની હાલત કેવી થઈ ગઈ હો આપડા હસબન્ડ લોકો કેવી કરી હોય વાત પૂછો નઈ. સાચી વાત છે. મેનેજ એવું કરે ઘર શું કરે સાફ સફાઈ મા શું ચાલુ કઈરુ કામ કરવાનું તમે અત્યારે?
અત્યારે રસોડું ક્લીન કર્યું છે. અને મજા શું લાગે છે ખબર છે કે ફક્ આપડા ધરની આપ આજુબાજુના જે વિસ્તાર આજુબાજુ એ પણ બધું સ્વચછ રાખવું જોઈએને
હા સાચી વાત છે, આવતા વે તો પેલા તો આપડે એમ થાય કે પિયરથી આપડે આવ્યા છીએ આટલા બધા ટાઈમ પછી, પંદર વીસ દિવસ પછી આવે એટલે આપડા હસબન્ડ લોકો એ તો ઘરની તો આખી પથારી જ ફેરવી નાખ્યું એ લોકોએ, કિચન થી માંડીને બ કબાટ ને બદુઈ. વેર વિખેર કરી નાખ્યો, કઈ કામ ન કર્યું હોય તો જો મેં ભી આવીને પેલા તો કપડા મશીનમાં નાખ્યા ધોવા, કે ભાઈ આટલા દિવસ ના કપડા હતા એ લોકો ધોવે તો કરે કઈ નહી, એટલે ઈ ધોવા નાઈખા, પછી આવીને બીજું લીધું રસોડું સાફ કરવા લીધું, એમાં ભી કે એટલી બધી ધૂળો ચડી ગઈ હતી એને બાસણ આમથી આમને એ લોકો ચા બનાવીને પી લે બીજું બધું કઈ બનાવતા ન આવડે પણ આપડે બધું ખુલ્લું મૂકીને વયા જાય એટલે સાફ સફાઈ તો આપડે કરવી જ પડે. તમારો અવાજ નથી આવતો.
હવે આઈવો?
હ હ.
હ બોલો બોલો હ એ એટલે જ મારા ઘરે પણ એજ હતું, હું તો આવી પેલા બેગ તો મુઈકા અને પેલા ઘરમાં ઝાડું પોછું કઇરુ પૂરું ઘર પેલા સાફ કર્યું બધ ઠેર ઠેર કચરો હતો. તો, અને હ. બોલો. અને પછી અ પછી તમે અ તમારા કપડાં તો ચાલો નહી હતા પણ જે હું આપડા હતા એ બધા ધોયા પછી ઘર ડરી થોડી ડસ્ટિંગ કરી, થોડું આમ કર્યું પછી આજે રસોડો ક્લીન કરી અને બેઠી છું, આટલે આઇવી છું તા મારી ઘરની સાફ સફાઈ જ ચાલે છે.
હા, તો એવું જોઈય અત્યારે આપડે જો ઘરનું ધ્યાન નો રાખી ન સાફ સફાઈ નો કરીને તો બધ બધી જગાએ એટલી ધૂળોને એટલા બધા ઓલા ઓલા કોકરોચને એવું બધું અત્યાર નીકળ્યું છે એટલે આપડે ઘરની સાફ સફાઈ કરવી તો સૌથી પેલું કામ કરવાનું હોય છે. કારણ કે જો ઘરની સાફ સફાઈ ન હોય તો ભગવાનનો વાસ નો થાય. ગંધારા ઘરમાં એમ કે લક્ષ્મી નો વાસ નો થાય, આવે નહીં કાંઈ એટલે આપડે પેલા તો સાફ સફાઈ જ કરવી પડે. અને ભલે ને આપડે બાર ગામ ગમે ત્યાં ગ્યા હોય પિયર ગ્યા હોય કે કોઈ પણ એક બે દિવસ માટે જાય ને તોય આવીને પેલું કામ તો આપણે સાફ સફાઈ જ કરવું પડે કચરા વારવા પડે પો તા કરું પડે ટક જોડી કરવી પડે આ ઓછાળના અઅ બધું ઝાટકવું પડે કેટ કેટલું કામ આપડું વધી જાય સાફ સફાઈનું તમ જોવો ને સવારે આપડે ડસ્ટિંગનું કામ એક કલાક તો ફર્નિચર લુવામાં એમાં જ હોયું જાય બધું.
સાચું કીધું એ તો આપડું રોજનું કામ છે જ પણ આપડે કશેથી જઈને આવીએે ને ત્યારે આપડે એ જ કામ આપડું વધી જાય છે અને ગંદગી તો રાખવી જ નહીં જોઈએ એનાથી કેટલા મચ્છર માખીઓ પણ વધી જાય છે અને એના કારણે કેટલા રોગો પણ ફેલાય છે એટલે બીમારીનું પણ ઘર થઈ જાય છે આપડે સાફ સફાઈ ન રાખીએ તો.
હા, અને જો સેજ આપડે એમ થાય કે હાલો આજે આપડે સાપ સફાઈ કરી જેમ કે કેય બે રૂમ આપડો સાફ કરવા લીધો છે એ બેડરૂમ સાફ કરવા માટે આપડે પેલા તો આપડે બધું ઝાટકવું પડે લુવું પડે ફોટાફ્રેમ હોય કે આપ નાના નાના કુંડા હોય, પોસ્ટ ના બધા લગાવેલા હોય, પોસ્ટર લગાવેલા હોય એ બધું વાર તો સરસ લુવું પડે. પછી એને. ઝાટકવું પડે, પંખા લુવા પડે એસી હોય તો એસી લુવું લુવું પડે, આ ફૂલદાની લગાવી હોય ફૂલદાનીના ફૂલ ધોવા પડે કેટલી બેડના કવર, બેડ નું અંદરનું કવર, ઓછાડ બધું ઝાટક જોડી કરીને ઘસીને સાફ કરવું પડે. તો એક કલાક તો એક રૂમમાં જ નીકળી જાય આખા ઘરની સાફ સફાઈ કરતા તો આપણે અઠવાડિયું થઈ જાય છે.
સાચી વાત કીધી તમારી. એટલે હું તો થોડી ઘરમાં રોજે રેગ્યુલર કરતી જઉં છું પણ જયારે કશે બહાર થી આવીએ ને ત્યારે જ બાંધો પડે છે આપણને અને જો આપણે છે ને ઘરમાં તો હોય જ છે આપણું ચાલતું જ હોય છે પણ જ રસ સ્તા પરી બી આપણે કચરો નહી ફેંકવો જોઈએ, ગંદગી નહીં વધારવી જોઈએ અને ખાસ કરીને તમે જોઈ વરસાદ ઋતુમાં પણ આપણે સફાઈ વધારે ધ્યાન આપવું જોઈએ આપણે પાણી કેટલું ભરાઈ રેય છે એનાથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા હોય છે અને એના કારણ કેટલા બધા રોગો પણ થાય છે અને મને એવું લાગે છે કે આપણેે છે ને બાળકોને પણ અઅ સ્વચ્છતાની સારી ટેવ પાડવી જોઈએ નહીં? કે લોકો ને હાથ હજમ વખતે હાથ ધોવા નખ સસર કાપવા અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો એ આપણા બાળકોને પણ આ પણ શીખવવું જોઈએ.
હા, ના ના જો આપડે ઘરની સાફ સફાઈ આપણે આપડે મોટા લોકો કરી શકીએ છીએ તો બાળકમાં ભી પોતાની સ્વચ્છતાનું જાળવણીનું એનું પાલન એને કરવું જોઈએ ને શીખવું જોઈએ કે તારા શરીર સાફ સફાઈ તારે જ કરવી જોઈ જેમ કે બહારથી ફરીને આવ્યા હોય તો તરત હાથ ધો ના જમી લીધ હોય તો તરત હાથ ધોવાના કોઈ જગ્યાએ કઈ એઠી વસ્તુના હાથ અડાડેલા હોય તો અડવાનું નહીં. એનાથી ચિકાસ થાય, એનાથી તમારા હાથ ધા હોય તો બધા જે જીવાતું હોય બધી ખાવામાં આવે પેટમાં જાય. તમને પેટના દુખાવો થઈ જાય એવા બધા રો થાય એટલે આવી અમુક સાત સફાઈનું કામ છે એ બાળકને કેવું પડે કે ના ભાઈ બારથી આવ્યા હોય બઉ ગરમી થઈ હોય તો તારે નાવું પડે. એવી બધી વાતો આપડે હવે થોડીક થોડીક વાતો બાળકને શીખડવી ને તો એના મગજમાં બે સી જાય કે ના હો કે અમને સારા માટે જીએ છે સાફ સફાઈ આપ આપણા શરીરનીય રાખવી જોઈએ એવું નથ થી કે ઘરની જ રાખવાની શરીરની ભી રાખવી પડે.
ખુબ જ જરૂરી છે. આપણે ઘર ઘર શરીરની રાખવી પણ સાફ સફાઈ અને જોવ ને એ તો આપણેે કરીએ જ છીએ અને શું કેને ગામ અને શહેર બંને જગ્યાએ લોકો સ્વચ્છતા માટે પણ જાગૃત બને એવું પણ આપણે જ કરવું જોઈએ. આપણી સરકાર તો આપણે સ્વચ ના અભિયાન ચલાવે જ છે. પરંતુ લોકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે ને તો માત્ર પોતાની ઘરની જ નહી પણ સમાજ અને આસપાસના વિસ્તારની પણ આપણે સમ આ સબ સફાઈ આપણે આપણી જવાબદારી છે નહીં? કે દરેક વ્યક્તિ આ જવાબ દારી સમજે તો આપણું ગામ, શહેર અને આપણું ઘર વધુ સુંદર અને સ્વચ્છ બની શક
હા, પણ એક માણસથી આખી દુનિયા સમાજ કે પરિવાર કે કોઈ બી લોકો એક માણસ નથી થાતી ને એના માટે બધા લોકોએ ભાગ દેવો પડે કે ના જેમ કે, ઉદાહરણ તરીકે તમે લઈ લો કે આજકાલના છોકરાઓ કે આજનું આપણું મોટું જનરેશન લોકો તમે કારમાં બેઠા બેઠા ચીપ્સ ખાવશો જે ચીપ્સ તો ખાલી થઈ ગયું પેકેટ તે તમે કારમાંથી બારે જ ગાડીમાંથી બારે જ ફેકો છો. કાચમાંથી તમને એમ નથી થતું કે આ જગ્યાએ ડસ્ટબિન આવી છે હાલો હું બે મિનિટ ગાડી ઉભી રાખું અને ડસ્ટ બનમાં કચરો નાખું જો આ નિયમ તમે હરેક ભારતના નાગરિક આપનાવે ને તો આપડા ગામમાં જયારે ક્યાંય કચરો ક્યાંય એક જગ્યા રોડ ઉપર તમે એક પત્તુ ય જોવાય ના મળે. જો આ નિયમ બધા લોકો અપનાવે ને તો પણ આ લોકો આજના નાગરિકને ક્યાં કાંઈ પડી જ છે જ્યાં ત્યા પીસાબ કરી જવું, ગમે ત્યાં કચરા નાખી દેવા ગમે ત્યાં થૂંકી દેવું એ બધી એવું સાફ સફ માં એ લોકોને આવતું જ નથી બસ પોતાનું ઘર સાફ સફાઈ કરેલું જોઈ હોઈ છે પોતાનું હોય છે પણ એમ નઈ કે આપડો દેશ ભી સાફ સફાઈ કરેલો હોવો જોઈએ તો આ પણને જીવાનીય મજા આવે. અમુક રોગોનો ભોગ ન બનીએ. જ્યાં લોકો અત્યારે કેટલી બીમારીઓનો ભોગ બને છે એમાંથી એક બીમારી બી આપડામાં આવી નઈ. જો આપણેે બધી સ્વચ્છતાના નિયમો પાડીને તો
સાચી વાત કીધી. તમે આ વાત એકદમ સો ટકા સાચી વાત કીધી છે. આપણે આપડા આપડે કશે અઅ પિકનિકે ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય તો આપડે ત્યાંનો અઅ જગ્યા પણ આપડે ચોખ્ખી રાખવી જોઈએ. ત્યાંના બગીચાઓ છે, બધું જ છે આપણે બધું જ ચોખ્ખું રાખવું જોઈએ અને આપડા ખાધેલી વસ્તુઓ છે જેમ કે વેફરના પેકેટ હોય, પાણીની બોટલો હોય એ ત્યાંના ડસ્ટબીન, ડસ્ટબિન ન હોય તો બધી કોથળીમાં ભરી અને જ્યાં ડસ્ટબિન હોય ત્યાં આપણે ફેંકવું જોઈએ એ આપણી જવાબદારી છે. અને અઅ તમે હા. બોલો.
બરાબર. અને આજ. જવાબદારી થી તમે નિભાવશો. તમે તમારી રીતે સારી પાડશોતો તમારામાંથી તમા બાળકો શીખશે કે ના અમારી મમ્મી આવી આદત પાડડી છે ને હું મારા મા આવી આદત મારામાં આવી જ જોઈ છે. જેવું.
ઠીક છે સાચી વાત. કીધી તમે એટલે આપણે આપને ગીલો કચરો અને સૂખો કચરો પણ અલગ રાખવો જો સરકારે આપણે ડસ્ટબિન આપેલી છે સુકાને તો એ કચરાનો પણ રીસાયકલ થી યુઝ થઈ શકે અને ખેતીમાં પણ આપણે. એનો ઉપયોગ કરી શકીએ તો આપણે એની પણ જાણવી કરવી જોઈએ કે સુૂખો અને લીલો કચરો અલગ-અલગ ફેકવો.
ના ના સાવ સાચી વાત કરીને જો પેલું તો ઓલું કેહેવત છે ને કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ ઉદાહરણ જો આપડણે સાચો પાડીને તો આપડા ઘરમાં લક્ષ્મીજી નો વાસ થાય અને આપણું જ ઘર ગંદુ હોય ને આપણને કોઈ આવી ને બે માણસ કજે કે ના ના ભાઈ એના ઘર તો પાણી પીવા જેવું નથી. તો આપણને ગમે નહી પેલા આપ આપણું ઘરની સાફ સફાઈ રાખશ તો ચાર માણસ આવીને બેસી શકશેને વાતો કરશે ના હો આ બાઈ ચોખી છે આ ઘરમાં જવા જેવું છેનેમ માણસ ના ઘરમાં તમે જોજો પગ મૂકવય એ આપણને નહિ ગમે. એટલું ડખરું ને એવું બધું પડ્યું હોય ને તો આપણે પાણી એવું એ લોકો કોઈના ઘર માં આપણને
હ સાચી વાત છે એ તો છેના ઘર કેટલા ગંદા હોય છે આપ જવા વિ ના ગમે એટલે સ્વ સ્વચ્છતા તો રાખું જ જોઈએ સ્વચ્છતા રાખીએ ને તો સ્વચ્છ વાતાવરણ રહેવું દરેક વ્યક્તિ માટે લાભદાયક જ હોય છે અને સફાઈ મનને શાંતિ પણ આ અને કામ કરવાનો ઉત્સાહ પણ આપણને બધા આપે ઘર ચોખ્ખું હોય આપણને કેવું ગમેને આપણે જોવ શડમ સા કર્યું હોય તો આપને રોજે બેડમ જોતા હોય આપણે પણ જયારે આપણે બેડરૂમ હોય કે રસોડું હોય આપણે ક્લીન કરીએ. તો કેવી રીતે જોઈ જોઈને આપણને સારું લાગે કે હાસ કે સુંદર લાગે છે તો એમાં આપણ ન મન પણ શાંત અને આપણને બધુ ઉત્સાહ થાય કેને હવે આ ગમતું હી. થવું જોઈએ તો આપણે એ એની પણ જાણ રાખ ી આપણે કેર કરીએ નહી એટલે હા
સાી અને બીજું તો એ કે જો તમે સાફ સફાઈ ઘરમાં રાખશો તો તમારા ઘરમાં કોઈ બીમારી નહી આવે કોઈ મચ્છર નહી આવે માખી નહી આવે અને વધારા ની કે નકારાત્મક ઉર્જાઓ. કો હા કંધારા કોબળું ઘર હોય છે. તો આવે છે તો તમારું ઘર એકદમ ચોખ્ખું ચણાક હશે. તો કોઈ નકારાત્મક ઉર્જા બી તમારા ઘરમાં ન આવી શકેત. તમે ઘરની સાફ સફાઈ કરો. તો જોડે જોડે તમારા ઘરમાં સંડાસ-બાથરૂમ હોય તો, તમારે રોજ સંડાસ-બાથરૂમ નો બી યુઝ થતો જ હોય. તો, એની બી સાફ સફાઈ કરવી જોઈએ. એવું નથી કે, ખાલી તમે ઘરજ સાફ કરો બધી વસ્તુ નો ઘરમાં જે વસ્તુ યુઝ થતી હોય ઉપયોગમાં આવતી હોય, બધી વ્યક્તિનો તમારે યુઝ ઉપયોગ કરીને એની સાફ સફાઈ કરવી જ જોઈએ. ખાલી બે ચાર જગ્યાએ પોતા મારી લેવાથી તમારી ઘરની સાફ સફાઈ ન થાય. ખૂણેખૂણો ચોખ્ખો હોવો જોઈએ તમારો ઘરનો.
સાચી વાત કીધી. અને તમારાથી મને આ સાફ સફાઈ ના લીધે કંઈ વધુ જાણવા મળ્યું એ હું પણ ધ્યાન રાખીશ કે, મારા ઘરમાં ગમે ત્યાં કચરો ના ફેલાયેલો હોય, હું ચોખવાઈથી કામ કરું અને બધો કચરો મારા ડસ્ટબિન અને મારા આસપાસના જઈ રહ્યો છે, એને પણ હું ક્લીન રાખું.
ના ના ચોક્કસ. મને ભી તમારામાંથી શીખવા મળે. સારું ચલો તો પછી નિરાતે કરશું. ચલો. આવજો.
આવજો.